હલો.
હલો.
હલો હલો.
કેમ બેેન?
તમે કેમ છો? મેં મજામાં છું. તમે?
મેં પણ મજામાં.
મેં પણ મજામાં. આજનું ટોપિક છે મારું શાળાએ શાળાનો મેં કહેવા માંગુ છું કે આજે મેં શાળાના વિશે કંઈ બોલવા માંગુ છું.
હા. બોલો બેન.
મેં મે મેં નાનપણથી ભણવા મેં નાનપણથી મને ભણવાનું બહુ શોખ હતું. હલો.
હા.
નાનપણથી જ નાન પણથી જ મને ભણવા ભણીને
મને નાનપણથી જ ભણવાનું બહુ શોખ હતું અને મેં પહેલા ધોરણમાં ભણતી હતી તો મને એક-બે ટીચર ભણાવતા હતા અને એક નું નામ હતું મીણાવતી ટીચર અને એકનું નામ હતું રાજેશ્વરી ટીચર મારું બાણપણથી જ મારું ગુજરાતી વિષય બહુ પાકું રહેલું છે ને મારું ગણિત બહુ વીક છે. એનાથી કઈ લીધે મને કઈ જગ્યા પ્રોબ્લેમ પણ છેને કઈ જગ્યામા નંબર પણ બહુ સારું આવેલું છે. મેં મારું બાળપણથી મેં પહેલા ધોરણમાં ભણતી હતી. જયારે મારે પહેલી વાર નામ લખાવ્યું હતું. મારે દાખલ કરાવ્યું હતું નામ ત્યારે મને રડવું આવતું હતું. કે મમ્મી મેં મમ્મીનો આંચલ છોડીને નહી જવાની મેં મમ્મીનો આંચલ મેં બહૂ રડતી. હતી કે મે ભણવાની જવાની પછી મને મારું નામ લખાવી ગયું સ્કૂલમાં પછી મે ત્યાં ભણતી ભણતી મા મારું એટલું આદત લાગ્યું કે જયારે મેં તે સ્કૂલ છોડતી મુકતી હતી ત્યારે મારું લાગે મારું કાળજુ ફાટી નાખે એવું થઈ ગયું છુ. મેં જયારે પહેલા ધોરણમાં ભરતી મને મીણાવતી ટીચરને રાજેેશ્વરી ટીચરે ભણાવેલું છે. એ લોકો બહુ સારાં સારાં સારાં ટીચર પણ હતા. સારાં વ્યક્તિ પણ હતા એ લોકો જેવા અ મહાન મહાન સ્ત્રીઓ જેવા જોયેલું પણ નથી. એ લોકો એટલા સારું ભણાવતા છે. પછી મેં તીસરા ને ચોથા ધોરણમાં ગઈ તો પછી મને મારૂ મુલાકાત ભારતીટીચરને વર્ષાટીચર પેલું અર્પણા ટીચરથી થયું. અર્પણા ટીચર એટલી વીક હતા ગણિતમાં એટલા એટલાં મારે એટલાં મારે ચામડીઓ લાલ કર્યું. અને ભારતી ટીચર હતા. એ બહુ નરમદિલને બહુ તેજ મતલબ એ ગુજરાતી ભણાવતા ને ગણિત ગણિતમાં તો મારું ભાન જ નથીતું મા ગણિત બહુ વીક બચપન થી જ મારૂ બહુ વીક પણ સારું સારું. આવી તે તો હતું પછી મારું ગુજરાતીમાં એટલું નંબર પછી મે પાંચમા ધોરણમાં ગઈ તો મને મીણા મીણા ટીચર ભણાવતા છે મીણા ટીચર જેવું મારો આનંદ કઈ શાળામાં જ નથીતું જે શાળામાં ગેલી હતી એ શાળામાં માથી જે પાંચ ધોરણ નું આનંદ હતું તેમાં તો એવું યાદગાર પલ ક્યાં પણ જોવા નથી મળતું એ યાદગાર મમ્મીના ટીચરની સાથે અમે લોકો પિકનિક વગેરે આપણા ક્લાસમાં બનાવીને ખાવાનું જમવાનું અને દાલ ઢોકળી ને ખીચડીને વધારે ટીચર સાથે ભેગા મળીને ખાવાનું ટીચરના ટિફિન ખાવાનું ટીચરે અમારું ટિફિન ખાવાનું ટીચરના બર્થડે સેલિબ્રેશન કરવાનું એટલે એ તે સમયે મારી ફ્રેન્ડ હતી આલિયા હતી લક્ષ્મી હતી એ લોકો બધા સાથે બહુ મજા આવતી મને અને મારું ક્લાસ પાંચ બી એ લોકો બહુ મજા ને બહુ મજા એટલા જે ફ્રેન્ડશીપ તે હતું તે ફ્રેન્ડશીપ આજે જોવા નથી મળતું એટલું ફ્રેન્ડશીમાં પછી મે છટા ધોરણમાં ગઈ ત્યારે મારુ મુલાકાત ભાવના ટીચર થી થયું ભાવના ટીચરને દિનેશ સર થી તો ભાવના ટીચર તો દિનેશ તો એવો પણ બહુ હતા પછી મારું મુલાકાત કાજલ જીસીને પૂજા ને બધા ઉમલીસા વગેરે બધા વધારે છોકરીઓ થી થયું અને નવા નવા સ્કૂલ થી છોકરીઓ આવી ગયો એ લોકોથી મુલાકાત થઈ એ લોકો સાથે બોન્ડિંગ બન્યું ને પછી અમે લોકોનું સારું સારું વાત થયું બહુ મજા આવડતું હતું. એટલા મજા આઈ જે જીવન માં ખુશી છેને જે દોસ્ત સાથે છે ને તે બધા સાથે નથી આજે પોતા કેટલા પણ આગે વધી જ સે કેટલું પર સરકારી નોકરીને કેટલું પર ગવર્મેન્ટ જોબ કરી લેશે જે દોસ્તીમાં મજા હતું ને જે બાળપણમાં મજા હતું શાળામાં હતું એ મજા કઈ નથી મળતું પછી મેં સાતમા ધોરણ મારી ફેવરટ ટીચર મારી તુલસી ટીચરથી મુલાકાત થઈ અને તુલસી એટલા સારા અને એટલા સારા એવી ટીચર મેં ક્યા પણ નહી જોયેલી એમને ચોરી કરી કરીને સુખડી આપતા હતા અને અમે લોકો ખાતા ઉતા એ લોકો બો અને મે તા એક છોકરી ઉતી એનું નામ કાજલ નામ હતું એ લોકો અમે લોકો એટલા મસ્તી કરતા કાજલ ને તમે લોકો બો ચીડાવતા એ કાજલ થોડું થોડુ તે તેણી મેતે ચાલતી એના સાથે મજા આવતું હતું અને જીન્સી અરે મેં પૂજા ડાન્સ ક્લાસીસ ને બધું કરતા હતા આઠમા ધોરણમાં મારી ટીચર વરસા ટીચર છે મારી મમ્મી જેવી હતી વરસા ટીચર હતી જે મજા હતુ તે કોઈ આ આવી લોકો સાચા મળે છે પાવ ભાજી ખાતા હો હતા અને બધા સાથે મળીને બોજ ખુંસ જયારે અમારું વિદાય થતી હતું વિદાય સમીલન એ દિવસ બો રડું આવડતું અત્યારે પણ મને બો રડવું આવડે બો રડવું આવડે અને આ ટોપિક તો હું હું વાત કરું મને આ તે પલ પલ હતું આજે અમે લોકો જીવનમાં એટલા આગી વધી ગયા છે કે પૂરું જીવનને વ્યક્ત કરવા માટે ટાઈમ નથી મળતું તે દિવસે જયારે વિયા વિદાયના દિવસે હતી ત્યારે અમે લોકો કોઈ કોઈ કોઈ લોકો ઘાગરા પેરીને કોઈ કોઈ લોકો ગાઉન પહેરીને આવ્યા હતા એ લોકો અમે લોકો ગરબા રમ્યા ને બધા લોકો પાવભાજી ખાધી પાાવભાજી ખાધ્ય જયારે અમે લોકો પાાવભાજી ખાતા ઉતા ત્યારે એક છોકરી ઉતી ઑમોલીસા નામની એ હમારી બો પાકી ફ્રેન્ડ છે એ મારું પાાવભાજી માંથી મારો બે બે ભાવ પછી મેં પછી અમારું એડમિશન નવમાં ધોરણમા થયું નવમાં ધોરણ એ અમારા જિંદગીના સબસે મસ્ત ધોરણમાં એક હતું નવ મા ધોરણમાં અમારી ટીચરનું નામ હતું નીતા બેન નીતાબેન નીતા ટીજી એટલી હારી હતી એટલી હારી એમાં મારું પીરિયડ ચાલતું અને એની સાત પીરિયડ છ પીરિડ હતું એમાં અમને હેમાન્સ સર એ પણ એ પણ પછી આવતા અને પછી નીતા ટીચર આવતા અને પછી ઈના ટીચર આવે અને પછી મિતા ટીચર પછી મારી મારી મમ્મી જેવી હતી રમીલા ટીચર પણ આવતી તી મારી મમ્મ જેવી હતી એને મેં બહુ યાદ કરું પછી મેં નીતા ટીચર ને મેં જેટલું ટીચર મમ્મી જેવું માનું અને નીતાજી છે આજ બી મારું બહ ફેવટ ટીચર માંથી એક છે. અ એ નીતાજી છે મારી ફેવરિટ અ એ ફેવરેટ ટીચર માંથી એકચ ફિર મા દસમા ધોરણ મા કે દ દ દશાધોરણ થોડું પણ મસ્ત ન હતું એમાં લા એમાં ગય તો કરોના પડી ગયું કરોના માં હારું નઈ લાગતું તો એટલું મજા નથી. યા આવતું બધા દોસ્ત અ પાછા વળી ગયા ને પછી તેજ પેલી એમાં એક ડ્રોઈંગ નો સર હતો હ એના નામ હત કઈ સરનું નામ હતું. રાજેશ સર નામ હતું કે શું નામ હતું એને અમે લોકો લાલબાલ ટાલ કેતા. હા
હ
એ ડ્રોઈંગ ટીચર હતું ડ્રોઈંગ ટીચર અ પછી એને અમે લોકો કીધતા એનું મજાક ઉડાવતા હતા એ એ લોકો અ મારી એ ગલતી હતી બહુ ગલતી અમે લોકો કરેલા હતા અને અમારું બાળપણ થી મારે સા શાળાઓ માં દિવસ બહુ સારું રહ્યો છે મને બહુ હારું લાગ્યું છે. તમે કઈ કુછ કેવા માંગો છો બેન?
હા બેન અમે મેમે જ્યારે શાળામાં પહેલી વાર અ ગઈ હતી ત્યારે મને કોઈ પણ એમાં મારું આપણું નથી જોવાતું કોઈ પણ એને મારું ઘેરનું ફેમલી એમાં નેહતું હતું મને લાગ્યું કે મેં કાં આવી ગઈ ભણવા માટે કોઈ પણ એ એમ આ શાળામાં કોઈ ઓળખતી ના હોતી.
હ
એ શાળામાં મેં કોઈ પણ નહી ઓળખતી હતી તો ધીરે ધીરે મે એક દિવસ બે દિવસથી સ્કૂલ ગઈ શાળા ગઈ એક દિવસ બે દિવસ સાળા ગઈ. પછી ધીરે ધીરે મને એવું લાગ્યું કે હા એ શાળામાં મને ગમવા લાગ્યું. પછી મે રોજ સાળા જતી. તો એ શાળામાં ભણવામાં મને થોડું બી મન ની લાગતું હતું પણ ધીરે ધીરે તે ભણવામાં સારું લાગ્યું બધા ફ્રેન્ડ બનવા લાગ્યા. પછી મે ભળતે ભળતે અ શાળામાં બો બધા ફ્રેન્ડ બની ગયા એ શાળામાં મારું ફ્રેન્ જ રાની ને ઉમલીશા પૂજા એવુ નયા નયા નવા નવા ફ્રેન્ડ બ નવા લાગી એ લોકો મને ખુબ જ મજા આવતી ભણવામાં અ જ્યારે અ અ લેનચું લેચ નું બેલ પડતું ત્યારે અમે લેચ કરતા ત્યારે મે અમે એકબીજા હૂ ખાવા ખાવાનું શેર કરીને ખાતા એકબીજાને આમ પોતાનું ખાના અ થોડુંક થોડુંક આપીને જમતા. ને એમને ખુબ જ મજા આવતી એ શાળામાં, સર જયારે ભણાવતા ભાવના ટીચર તે જયારે દાખલા કરાવતા ત્યારે અમને ત્યારે ની સમજ પડતી હતી ત્યારે અમે જીન્સી જીન્સી એમા શું જવા તે દિવસે અમેને અ બતાવતી એમાં જવેતો હમને સજયતિ. જ્યારે અમને ભાવના ટીચર ઉભા કરતી ત્યારે અમે જવાબ દેતા બે સારી અમે જીન્સી ના વચેથી બચી જાય છે બચી જતા. ને રાની ના રાનીને તો કઈ જ નહી આવડતું એ તો ડોબી ખાલી અ બીજાને બાદ જોઈ જોઈને હસવા હસવા લાગતી બસ. એ રાની એવી હતી એ એ એ રાની ના અને ખુબ જ મજાક ઉડાવતા એનું વાત એટલું હતું રાની નુ એ એને અમે પોતાની બેન જેવા માનતા રાનીને. પછી અમે ધીરે ધીરે અ ગુદલાવ શાળા છોડીને અમે જયારે ધોરણમાં ગુદલાવમાં. ત્યારે અમે ભાવેશ સર દિનેશ સર ભાવના ટીચર વર્ષા ટીચર બધા ભણાવતા ત્યારે અમને અ છોડીને જવાના સમયે અમે ખુબ જ યાદ આવતા કે બધા સર બો સળા હતા એ સારામાં મેં બોહ મતલબ બચપન ગુજારી અમે બીજા શાળામાં જવાના કેવા છે, કેવા નથી એવા અમે નવા નવા શાળા લેવા હતું સર લોકો અમે સમજાવતા કી પોતાના ફસ સમજીને લેજો તમને કયું શાળામાં તમને ગમશે એ એશાળા તમે એડમિશન કરાવજો તો અમે બધા જ એક જ શાળામાં મે એ રાની ઉમલીશા પૂજા બધા મળીને એક જ જમનાબાઈમાં એડમિશન કરાવ્યા અમે જમનાબાઈ માં જયારે ત વ એડમિશન કરાવ્યા ત્યારે અમે સ્કૂલ જતા જમનાભાઈ માં ત્યારે અમને ખુબ જ મજા આવતી એ કેહવા માટે તો એ શાળામાં ખુબ જ રૂલ હતું. પણ અમારા માટે બધા રૂલ અમે તોડી દેત બે ચોટલી વારીને જવાનું હતું તો અમે એક જ ચોટલી વારીને જતા. એ ટીચર અમને જયારે ઊભા કરતા તે કોઈને કોઈ બહ ના મારી દેતા ટીચર અમારા ઘરમાં મમ્મી ની હતી ને અમે પોતે એવું કરી કે લે અવે અમારી બે ચોટલી કોણ બાનસે તો ટીચર બીજાને અમારી ફ્રેન્ડલોક થી બે ચોટલી બનાવતી. ને કોઈ કોઈ દિવસ શનિવારે તો રાની નહીને જ નહી આવતી.